હલો હું મજામાં છું.
હા મને છે ને તારાથી હેને એક એડવાઈસ જોઈતી હતી. કે તું છે ને પેલો ખબર વગ વઘારેલો ભાત બનાવે સોયાબીન વાળું હા તો તે કેવી રીતે બનાવે?
સૌથી પહેલા તો હું જે ભાત હોય છે તેને ફ્રીજમાંથી કાઢીને એને ગરમ થવા માટે છોડી દઉં છું.
હા તું બોલતો જા મેં સાંભળતી છું.
એના પછી હું એને અ કડાઈ લઉં છું એમાં તેલ નાખું છું તેલને ગરમ થવા દેઉં પછી એમાં હું રાઈ નાખું છું રાઈ ફૂટી જાય છે એના પછી એમાં થોડુંક હિંગ નાખું છું અને ત્યાર પછી હું ભાત નાખી દઉં છું અને ભાત જ્યાં સુધી થોડોક ગરમ થઈને નરમ નહી થઈ જાય સોફ્ટ નહી થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા દઉં પછી જયારે ભાત સોફ્ટ થઈ જાય છે છે ગરમ થઈ ને ત્યાર પછી એને ઉપર અ હળદર લાલ મરચું અને મીઠું નાખી દઉં છું અને પાછું એને સોફ્ટ થવા માટે છોડી દઉં છું પછી પાછું એક વાર એને મિક્સ કરી દઉં છું મસાલો મિક્સ થઇ જાય ભાત સાથે એના પછી છી બસ રેડી. બધા લોકા
હા અને આપણને એમાં સો કડી પત્તા એ બધું નાખવું હોય તો આપણે નાખી શકીએ ને એમ ટેસ્ટ માટે.
વઘારેલા ભાતનો કલર રેડ આવશે. અને જો તમે ગ્રીન કલર નેને બનાવા માંગતા છો. તો તમારે એમાં કડી પત્તા નાખી શકો છો, હડદર નાખી શકો છો, ગ્રીન મરચા લીલા મરચા પણ તમે નાખી શકો છો. જેવું થી એમાં ટેસ્ટ સારા તમે કાંદો પણ નાખી શકો છો તમે એટલે એટલીસ્ટ એ યલો બનશે પીડા કલર નો તો એ તમને હોવાની ટેસ્ટ આપશે. એવી રીતે તમે ગ્રીન પણ બનાવી શકો છો વઘારેલો ભાત.
હા પોહા થી પૌવા થી યાદ આવ્યું કે તમે મને પૌવા બનાવાની રેસીપી બતાવો ને કેવી રીત તે બને મને નઈ આવડે એટલે.
એકદમ એક્ઝેક્ટ મને યાદ નથી પૌંઆની રેસીપી બટ ટ જો હું તમને અ થોડું થોડું કેવું તો અ સૌથી પેલા આપડે પૌવા આપડે અ ચાળવી લેવાના હોય છે કીડા કા કાંકરા હોઈ શકે છે એટલે. પૌવા ગાડી લીધા પછી એને અ થોડાક ટાઈમ ખાલી એક કે બે મિનિટ આઈ થિંક અ કદાચ એને અ પાણીમાં આપડે રાખીએ છીએ. નરમ થાય ત્યાં સુધી. વધારે જો આપડે એને નરમ કરીએ તો પછી પોચા બને છે ને સારા નથી બનતા એમી ચિપ ચીપકી જાય છે પછી પૌવા સિલ્કી સિલ્કી નદી પછી એને થઈ ગયો પછી એટલેનો આપે કાંદો, લીલા મરચા, સિંગદાણા, બટાકા બટાકા તો બવ જરૂરી છે પૌંઆમાં. એ બધું આપડે કાપી લઈએ. પછી કઢાઈમાં તેલ લઈએ છે. તેલ ગરમ થાય પછી આપણે એમાં કઢી પત્તા નાખીએ, રાય નાખીએ બે સાથે થઈ જાય પછી હિંગને તો આપડે ના તો પછી આપે પેલા જે કડક વસ્તુ હોય તેને આપણે પેલા તેલમાં નાખીએ જેમ કે સિંગદાણા એને આપડણે પેલા નાખી દઈએ કારણ કે એને ટાઈમ વધારે લાગે છે એટલે એને પેલા નાખી દે છે પછી ધીમે ધીમે આપડે કાંદા મરચા અને ટકા ના કી દ છે પછી થોડુંક એને ગરમ થવા દઈએ નરમ વા દએ સિંગદાણા લાલ થઈ જાય ડાર્ક લાલ થઈ જાય અને બટાકા થોડાક સોફ્ટ થાય આપણે ચમચાથી- તોડીીને જોઈ લવાનું એ ગરમ થાય. એના પછી આપડણે એમાં પોવા પેલા મિક્સ કરવાના પોવાને તમે અલગ થી બી પોવામાંની અંદર ખાંડ ને મીઠું હળદર તમે અલગ થી બી નાખી શકો અને પોવાની કડાાઈમાં નાખીને એક સાથે બી નાખી શકો હળદરર મીઠું બને છે અ ખાંડ સ્વાદ અનુસાર તમે જે રીતે તમને ઠીક લાગે તેમ તમે નાખી શકો અને પછી મિક્સ કરીને જ થઈ ગયા તમારા પોવા રેડી
અચ્છા થેન્ક યુ મને તો ખબર જ નથી કે આ રીતે બનતા હશે કેમ કે મેં કોઈ દિવસ ટ્રાયલ જ નથી કર્યું ને
તમારી રેસીપી જેવ બનાવે ારેલી ખીચડી જે તમે બનાવો છો રોજ સંજે તેને રેસિપી મને કયો થોડી
અ તો મેં બધાથી પહેલા તો શાકભાજી જે મને જોઈએ જેમ કે હેલ્ધી શાકભાજી થઈ ગઈ અ પાલક થઈ ગયયો પછી બટાકા ટામેટા કાંદા એ બધું મેં સમારી લઉ પેલા પછી આ બધા શાકભાજી સમારી ગઈ પછી કુકરમાં અમે તેલ નાખવ ગરમ થવા માં ગરમ થવા માટે મૂકી દેવું પછીમાં જે પણ રાય જીરું જે પણ નાખતો હોય તે નાખી દેવું અને હિંગ પછી તે જેમ જેમ પેલું થઈ જાય ને ગરમ તેમાં બધી શાકભાજી નાખી દઉં લસણ અને મરચાંનો પેસ્ટ ઉપરથી નાખી દઉં અને તેને પછી બે ત્રણ વાર ચમચાથીમ હલાવી દેવું પછી જરાક બફાઈ જાયને તો બધા જે મસાલા હોય મીઠું હળદર પછી જે પણ મસાલા છે બધા અ તે નાખી દઉં પછી જે ચોખા હોય એમ જે મેં પલાળીને મૂકેલા છે તે નાખી દઉં અને પાણી નાખી દઉં અને વિસલ મારી દઉં એક થઈ ગયું ઇઝી છે
હું પણ ટ્રાય કરીશ કોઈ દિવસ મારા
હા એમ તો તમને બનાવ તો આવડે જ છે પણ તમે હજી હજુ સરસ રીતે બનાવી શકો
હોવા પણ મારે પાછા ટ્રાય કરવા છે છે
હા તમે તમારી કુકિંગ હા તમે તમારે ક કુકિંગનું પણ યુટ્યુબ ચેનલ છે ને
હા મારું યુટ્યુબ ચેનલ છે
હા
તો બીજું તમને શું આવડે બનાવતા એમ તમે શું બનાવી શકો
જુઓ તો દહી તડકા એક જે બ ઇઝી છે સીપી મારા માટે
હા એજ જરાક કહી દઉ
એક દિવસ અને બીજું કેક જે કેક આવે છે કેક નોર્મલ નોર્મલ જે કેક આવે છે જેની રેસીપ જોવું છોમાં એ મ બ ઈચ્છા છે સૌથી વધારે કે હું એક વાર જાતે બ કે ઈ જેટ એની રેસીપી જેટલી ઈઝી દેખાય છે તો તેમ વધારે ઇન્ટરેસ્ટ આવે જેટલી ઈઝી રેસીપી તેટલી મને વધારે ઈચ્છા થાય કે મે બી ટ્રાય કર
હા હા બરાબર છે અને તમને પેલોું ચોખા ન પૂરા બનાવતા પણ આવડે છે ને
અ ચોખા ના પોળા અને ઢોસા એમ કઈ બી કહી શકો તમે
હા એજ
બસ બેટર એનું જે બેટર હોય છે તેમાં થોડું તેમાં કદાચ મારે ભૂલ થઈ શકે પણ જયારે બનાવો ત બેટર તો સારું હોય તો અમારા પુડા ઢોસા બી હજુ બેટર બની
અચ્છા હા અને પછી તમને એમ નોનવેજ પણ બનાવતા આવડતું હશે જેમ કે એક થઈ ગયું તો તમે એ કેવી રીતે બનાવો એમ તો હું ખાવં નહી પણ તમે જરાક કહી દઉ
ચ તો મેધી ટ્રાય નથી કર્યું બટ મને એ પણ બહ ઈચ્છા છે કે ખાવાની તો છે જ ઈચ્છા પણ એટ એકવાર મે મારા હાથી બ તો ઘણી જ હોય છે પણ જાતે બનાવાની છે પણ ઘણા સારા એમાં હા ફ્રાય હાફ ફાય હાફ ફ્રાય થઈ ગયું કુરજી થઇ ગયું ચડા રાઈસ થઈ ગયો જેનો વિડીયો મેં બનાવ્યો છે. અને એડિટિંગ મારી બાકી છે એમાં પછી વ ટર પણ નાખી તો આ બધી વસ્તુ લ બનાવી લઉ છું જો તમે તમેની ર રસીપી સાંભળવા માંગતા હોઉં તો હું તમને કેવું.
હા હા ક કવો ને પ્લીઝ
તો સૌથી પહેલા આપણે જે ખીચડી કે ભાત જે બી આપણો બચેલો હોય. રાત ન કોઈ બી કોઈ એવું નથી કે તમે ખાલી બચેલો ભાતય તેની સાથે જ બનાવી શકોું. ના તમે ખીચડી બી. લઈ શકો છો. ખીચડી માં કરો તો વધારે ટેસ્ટ આવે. કારણ કે ઓલરેડી આપલા મસાલા હોય છે ખિચડીમાં ને એમાં તમે થોડુંક. કાંદાનું એડ કરી દો તોજ ટેસ્ટ આવેપ ટત તોની રેસીપી એવી છે તમે ક લો ભાત પણ સૌથી પહેલાં તમારે ઈંડા કારની હાઈ બરાબર થી રપી નહી બ બનીકે એનીી અલગ રેસીપી છે મેં જે તમને કતો છો હમણાં. પેલા ઈંડા તમારે બોલ કરી લેવાના પછી ઈંડાને બોલ કરી છોલીને પછી તમારે ને બે ભાગમાં કટ કરવાના અચ છે બે ભાગમાં કટકીને અને એને પછી આપણું જે તવો આવે ને તેના પર તેલ લાલ મરચું અ હડધર મીઠું એવું કરીને પતલો મસાલો બનાવાનો એના પર ઊંધા મ દેવાના એ આપણે પનીરઈ રીતે ફ્રાય કરીએ પનીર ની સબ્જીી બનાવીને બસ તેજ રતે બ ંડા પેલા ફ્રાય કરી લ આપ અગાડી પછાડી બબર એનો જે ગોલ પાાગ છે તે તો આપડ બરાબર શીખાશે નહી એટલે મેન પાર્ટ જે હોય તે બધ તો ફ્રાય થઈ જાય એ તો મસ્પનાઈતી જરા થોડું કે એમ બ્લેક ક્ ડાર્ક ઓરેજ થ ત્યાં સુધી એને સ ફ્રાય કરવા છે બરાબર એ ફ્રાય કરી લ પછી એ ચાર પીસ કક કરી લેવાનું છે પછી તમારે એમાં એ છે, સેમ, આપડે ખીચડીમાં રેસીપી છે તેજ આમા બી છે રેસીપી. મસાલા બી સેમ છે. બસ એમાં એવું છે કે બોલ ઇડા તમારે એકમ લાસ્ટમાં નાખવાના કારણ કે, તમે ખીચડી કે ભાત એવુ કઈ પલેથી નાખી દો, ને ઓબ્વીયસલી તમારે પછી મિક્સ ઘણી વાર કરવા પડે બરાબર? એ એ તમે જો મિક્સ કરો ઘણી વાત હોય, તો ઈ ઈંડા બરી શકે, કસ બી થઈ જાય. બરાબર કાકે, હા. છુંદાઈ જશે ને મજા નીકળી જશે બધી એ ક્ચુલી, બીકોઝ કાળકે એમાં મજા જ એ ની છે ને, હવે જો આપડે એગ ના રાઈસ એગ જ ની દે ખાસે તો પછી એ મજા નહી આવશે, એગને તમે લાસ્ટમાં પણ નાખી શકો કારણકે એગ તો ઓલ્ડરેડી ફ્રાય કૈરા છે ને આપણે? જો એક કાચા હતા બરાબર હોય એવી રીતે સિમ્પલ અજ તો આપડે એને તેલમાં પેલે ફ્રાય કરતે, પછી એ ભાત નાખતે પણ આપણે અલગ થી આપણે ફ્રાય કરેલા છે. એટલે આપણેે લાસ્ટમાં નાખીશું તો બી ચાલશે અને લાસ્ટમાં ધાણા નાખવાનું જરૂરી છે.
હા એ તો કોઈ પણ ડીશ હોય, એમાં ધાણા તો જોઈએ જ.
ને ધાણા લોકો બહુ મિસ્ટેક કરે છે. કે ધાણા એ લોકો જ્યારે આ બની જાય છે એકચુલી, અ કોઈ બી વસ્ તુ હોય પૌવા હોય, કોઈ શાક હોય કે કઈ બી હોય તો ધાણામાં મોસ્ટલી મેં જોયુંશ છે ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણા લોકો બધા લાસ્ટ મર લાગે છે જ્યારે ખાવાનું બની જાય છે પણ ના એવું ની કરવું જોએ, દાણા હંમેશા જ્યારે ખાવાનું બની કયું હોય એના દસ મિનિટ પહેલા નાખી દેવાના હોય જેથી દાણા બી અ ડીખાવા સાથે ત પાકી જાઈ એમ, જો તમે હ જો હા એનો બી દિકૃ થઈ જાય ને તમને ખાવામાં એકદમ કડક બી ની લાગે. જો તમે તરતજ નાખો ધા ળા ને તરત તમે ખાવા બેસો તમને એકા એક, હ એક તમને એવું લાગે કે તમે કાચું સારા માટે છ. અ કાચું કાચા ધડા એટલે હંમેશા ખાવાનું જયારે તમારું બની જ ન તેના દસ મિનટ પહેલાથી તમારે અંદર કઢાઈ વાસણ કમોર જે બી કુકર એમાં નાખી દેવાના છે. કારણ કે મેં જોયું છે. ઘણા લોકો બની જાય પછી ધાણા ઉપર નાખી દે છે. તર ખાવાનું ચાલુ કરી દે છે. તો એવું
હા તો મેં શું કેવું મેં તમને પછી ફોન કરું હા ને
ઓકે સારું ઠક ગુડ નાઇટ